કેમ છો.
હ તું હલો.
હલો આવે છે આવે છે. તમને અવાજ.
હ હા આવે છે આવે છે.
આવે છે ને ઓકે ઓકે શું કરો?
બસ કઈ નહી, આ તો મારે તને એક મહત્વ મહત્વની વાત કેવી હતી કે કાલે હું પેલી કાવળા અહિયાયા નવી પેલી હોટલ ખુલી છે ને. હવે એનું નામ? તો બધું બવ યાદ નથી. પણ આપડે આપરામાની અંદર જ ખુલી છે, બહુ ફેમસ હોટલ છે, તો અમે ત્યાં જમવા ગયેલા હતા ને. તો એમ એક બઈ સારી દિશ હતી પણ એક દિશી ન દિશ તેમાથી છે ને પેલું કઈ ય કે એવું કઈ ની કયરુ એટલે મેં એટલા માટે ફોન કયરો છે કયરો હતો કે તું પણ કેતી તી ને કે હું મારે પણ એ હોટલમાં જવું છે. એટલે હવે આપડે ભી નામ તો આપડે બધાને ખબર જ હોઈ એટલે આપડે કઈ નામ કોઈને આપવું નથી, નહી તો એમ થશે કે જો આ લોકો હોટલને બદનામ કરી રહેલા છે પણ હવે આજકાલ છે ને આવું બધું બધુ બો થાય છે એટલે મને તો હવે હોટલમાં જવાનું બી બીક લાગે છે એક તો ખબર છે ને વચ્ચે પેલું ન્યૂઝની અંદર પનીરવાળું બી આયવુ તો આર્ટિફિશિયલ પનીર લોકો બનાવે છે ને વેચે છે અને એમાંથી બધા આ વાનગી બનાવે, એટલે જો જે તું પણ બહાર જમવા જાય તો સાચવીને કે કોઈ આપણને આવી રીતે કઈ આવી નહી જાય.
હમ્મ, સાચી વાત છે કારણ કે વચ્ચે અ આજે જ કે પરમ દિવસે જ મારા હસબન્ડ ને મેં વાત કરી કે ચાલોની પેલી નવી હોટલ ખુલી છે તેમાં આપડે જરાક જમ્યા આવે સારું થયું તુંએ મને કીધું અમે આજે ની તો કાલે જ જવાના હતા મને હવે તારે બે દિવસ બાકી છે વેકેશનને તો વેકેશન પડવા દે. તો પછી આપડે જઈએમ થોડું પડવાની ને મેં બી કીધું કે મારે થોડું અનાજ ભરવાનું બાકી હતું. આજે તો મેં ચોખા કર્યા એટલે હું થાકી ગઈ છું, એટલે મેં કીધું જોઈએ હવે જઈએ તો ઠીક પાછું મારે સાસુ ને મળવા બી જવાનું છે એટલે અ એ ટાઈમ આજે એમાં જ પૂરો થઈ જશે એટલે જવાય કે ની જવાય ખબર નહ પણ સારું થું થયું તુએ મને કીધું કે આ હોટલમાં અ આવું થયું છે ને આપણે થોડું જોઈને કરીએ, વળી તારી જે પનીર ની વાત ત કીતી હતી તે તો મારો ભાઈ બી એવું જ કહે છે, કે પનીર વાળું સબ્જી તમે ધાર કે હોટલમાં, કસે બી જાાવ ને તો પનીર વાળી સબ્જી મંગાવવાની જ નહીં, આજકાલ પનીર તો બધું આર્ટિફિશિયલ પનીર બની રહ્યું છે, પેલા ચૂનાના પાણી માંથી, એટલે બવ સાચવીને રહેેવું જોઈએ એમ.
ના મેં તો શું કર્યું ખબર છે, હવે ઘરે આપડે છે ને, એટલું મસ્ત પનીર બનાવી શકીએ, દૂધ ફાડીને નઈ, આપડે તો ખબર છે આપડે ગુજરાતી લોકો તો, ઘી આપડે ઘરે બનાવીએ, તો એ જયારે આપે પેલું છસ છસ નીકળે છે ને. જયારે આપણે માખણ કરીને કે અને જે છાસ નીકળે છે ને. એ છાસને ઉકાળીને પછી એની અંદર કા તો વિનેગર નહી તો પછી લીંબુનો રસ એ કરીને એને ફાડીને એટલું સરસ એની અંદર થી અ આપણને પનીર મળે છે પછી એને, ગાળીને અને બે ચાર પાણી એ ધોઈને, એટલું સરસ ઘરનું આપણને પનીર મળે કે બ પનીર ની જરૂર નહી પડે, અને એમ બી આપણે ઘી કરીએ ત્યારે તો, થોડી કદાચ છાશ રાખતા હોઈએ, નહી તો આપણે કામવાળીને આપી દઈએ કે છોડવા નાખી દઈએ, એના કરતા મેં યુટ્યુબ પરથી છે ને આ રેસીપી જોઈ હતી. અવે દર વખતે હું એની અંદરથી એવી રીતે છાશ ફેંકતી નથી અને એમાંથી પનીર બનાવું દેઉં પછી પનીર બની જાય ને પછી હું એની અંદર ઓરિગેનો છે ચીલી ફ્લેક્સ છે થોડું મીઠ મીઠું ને એવી રીતે એકદમ ટેસ્ટફુલ પેલું પારસી ડેરીની અંદર મસાલા પનીર બને ને તેવી રીતે મસાલા પનીર બનાવી દઉં અને પછી સવારે સ્કૂલ આવવા પહેલે છે ને થોડું-થોડું એ પનીર ખાઈને આવો. થોડું અ.. ઘર વાળાને આપો એટલે બધાને લોકોનું પ્રોટીનનુંું પ્રમાણ બી થોડું મળી જાય, અને બહરનું પનીર ખાવા કરતા આ જે વસ્તુ આપણે ફેંકી દેતા તેમાંથી પનીર બનેલું તે બી આપણે ખાઈ શકીએ હવે તો મેં બીજો બી વિડીયો જોયો હતો હવે એ વસ્તુ બી મારે ટ્રાય કરવાની છે કે આ જે અ બધા સીડસ આવે છે ને આ અમ તરબૂચના બીચને એને છે ને પલલાડી દેવાના. અને પછી આખલી રાત ત્રણ ચાર કલાક પલાળીને પછી એને ક્રશ કરી દેવાનું. અને પાવડર જેવો પેલો મિક્ષચરની અંદર આપણે એકદમ પેસ્ટ જેવું બનાવીને પછી એની અંદર પાણી નાખવાનું અને એને લીંબુથી ફાડવાનું નહી ખાલી એમ જ ઉકાળવાનું. એટલે એને આપોઆ. ત છેને અંદર થી પનીર છૂટું પડી જશે. એટલે આજે આ બધા કેય છે ને વેગન-વેગન આપડે એ વેગન બની ગયા છે. તો એમ કે-કે આ બી બો સરસ અ એ એ છે જેની અંદરથી આપણે પનીર બનાવી શકીએ ઘરે એટલે હું તો હવે આ પનીર તો છે ને હું ઘરે જ બનાવું છું બહારથી પનીર લાવતી જ નથી.
અચ્છા તો સારું કેહેવાય ને કે વ એક-એક રીતે એમ જોવા જાય તો. વેગન આજકાલ બહુ ચાલે કે ભઈ વેગન સોયાબીન નું મિલ્ક માંથી સોયાબીનનું ટોફું બને છે ને એજ રીતે આપડે આ કોકોનટ મિલ્ક બી આ લોકો હમણાં આજકાલ બહુ યુઝ કરે છે તો કોકોનટ મિલ્કમાંથી બી પનીર બનતું હશે.
ના કોકોનટ મિલ્ક માંથી પનીર નથી બનતું પણ કોકોનટ મિલ્કમાંથી છે ને આપણે બીજી બધી કોઈ ડીશની અંદર આપણે યુઝ કરીએ ને તો એ બહુ સારું કે આપણા શરીર માટે એ વસ્તુ સારું. આપણા વાર માટે અને આપડી ચામડી માટે. અને અમે છે ને મા કોલેજ વાલા ગયેલા હતા ને ત્યાં એ લોકો ક્ર્રીમી કોકોનટ મિલ્ક વેચે છે અને એટલું સરસ એટલું ઠંડક અને બ બનાવવાનું તો એકદમ સિમ્પલ જ છે. આપણેે નળિયેલનું પાણી લેવાનું. એની જે મલાઈ હોય તે લેવાની. અને બધું છે ને અ ગ્રાઈન્ડરમાં ફેરવી દેવાનું મિક્સચરની અંદર. નહી તો બોસ ફેરવી દેવાનો.
હમ.
પછી એની અંદર થોડો બરફ નાખવો હોય તો બરફ નાખવાનો નહી તો આપણે એમ જ પીએ ને તો ભી એટલું બધું સરસ અને ટેસ્ટી અને પેટમાં જે ઠંડપ કરે કે એની કઈ વાત જ અલગ એટલે આપડે તો એ આઈડિયા હોય પણ આપડે કોઈ દિવસે એવું પીધું નહી હોય પીએ તો ખબર પડે કે કેટલું વસ્તુ સરસ લાગે છે કેમકે એ વસ્તુ આપણને બાહર અમે સો રૂપિયા નું પીધેલું હતું તો આપડા અહીંયા તો પચાસ સાઠ રૂપિયાની અંદર તો એક આપણને નરિયલ મળી જાય છે તો આપણેે ઘરે બનાવીએ તો એક નારિયલ પાણી માંથી તો આપણે બે જણ પી શકીએ એટલું તો આરામથી બની જાય તો આપણે ચાર વ્યક્તિ હોય ઘરે સાસુ સસરા હોય તો બે નારિયેલ લાવ્યા તો-તો આપડે સો રૂપિયાની અંદર ચાર ગ્લાસ બની જાય સસ્તું અને સરલ ઘરે.
હા સાચી વાત છે. તો આમ એટલે ઘરનું ઘરનું રે ને આપડે બહાર પૈસા બી ન ખર્ચવા પડે ને પાછું વસ્તુ ઘરનું ચોખ્ખું નેવું હોય એમ. એટલે સારું પડે અમે હમણાં વચ્ચે છે ને મેં બી એક રેસીપી જોઈ લી કે આપડે જે કસ્ટર્ડ પા આપણે જે ફ્રૂટ સલાડ બનાવીએ છે ને તો એ ફ્રૂટ સેલડ છે ને બધા ફ્રૂટ કટિંગ કયરા ને એમાં છે ને આપડે કસ્ટર્ડ પાવડરથી જે ક્રીમ ક્ર્રીમીનેસ કરીએ છે ને તો એ કસ્ટર્ડ પાવડર નહી નાખવાનો પણ એના બદલે છે ને મેં જોયું એ લોકો છે ને ચાર પાંચ કાજુ લીધા એટલે થોડા કાજુ લીધા પછી થોડા મખાના લીધા થોડી બદામ લીધી એને છે ને પલાળી દીધા હવે એ પલળી ગયા ને પછી એમાં થોડુંક દૂધ નાખી ને એને એનું એની પેસ્ટ બનાવી દીધી. ને એ પેસ્ટને એ લોકોએ શું કર્યું કે આપણે કસ્ટર્ડ પાવડર નુ દૂધ વાળું બનાવીએ એના બદલે એ પેસ્ટને બધા ફ્રૂટસની સાથે મિક્સ કરી દીધું. ને અહ એનું ક્રીમ સલાડ જેવું બનાવ્યું ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ કહી કે ક્રીમ સલાડ કહી પણ એટ એટલું સરસ ટેસ્ટી લાયગુ ને કે અ એમાં જરા કે એલચીનો પાવડર ને એવો પછી નાખી દેવાનું તો બહુ જ સરસ કોઈ કેસર નાખે તો બી સરસ લાગે પણ બહુ ફાઈન મને લાયગુ કે કસ્ટર્ડ પાવડર ની અંદર જે આપણે જે થીક કરીએ ને દૂધ એના કરતાં બી મને તો આ ગી કે બદામ ને કાજુ બી એ બને આપણા પેટમાં જાય એમ તો એની ક્રિમીનેસ ને થોડા મખાના મખાના તો હેલ્ધી છે જ એટલે એ મને બહ ગઈમું ને પછી બધા ફ્રૂટસ એમાં ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો ડ્રાયફ્રૂટ ને ફ્રૂટ્સ નાખવા હોય તો ફ્રૂટસ. એમ કરીને મેં તે દિવસે બનાવેલું બહુ જ સરસ બનેલું એમ. તો એ બી એક સરસ આમ હમણાં આજકાલ ગરમી એટલી છે ને તો આપણે કંઈક ઠંડુ ખાવાનું મન થાય ને તો આવું થોડું બધું બનાવીએ તો સારું રહી એમ.
ના એકદમ વાત સાચી આ મખાના માંથી છે ને મેં યુટ્યુબ ઉપર જોયું છે. મેં ટ્રાય નથી કયરૂ એ લોકો મખાના અને ઘરનું જ ક્રીમને એ બધું બનાવીને એ લોકોએ મસ્ત ગુલ્ફીની રેસીપી મેં જોઈ છે. હું તમારી સાથે શેર કરીશ તારી સાથે. અને એ ટ્રાય. કરવાની છે, તો આપણને બરનું તો આપણને ખબર હોતી નથી કે એ લોકો કેવું દૂધ અને શું વાપરે પણ આ મખાના માંથી એ લોકો જે આઈસ્ક્રીમ બનાવે છે, ગુલ્ફી તે લાગે તો બહ ટેસ્ટી. મને જોઈને તો મને લાગ્યું કે બહુ સરસ છે અને અંદર બરફ બી નથી જમતો એટલે હું તને પણ શેર કરીશ આપડે ટ્રાય તો કરીએ થોડી બનાવવામાં શું વાંધો.
હા વેકેશન પડી ને ત્યારે બનાવશું હું.
અચ્છા ચાલો તો કઈ નને પછી કાલે સ્કૂલ માં મળી્યા અને બીજી બધી રેસીપી વિશે થોડી વાત કરશું.
ચોક્કસ ચાલો આવજો.